હલો.
હા હા આવે છે મારો આવે છે?
હાજ તો બોલો ટોપિક હમ્મ. શું અજાણી વ્યક્તિ હે બોલું છું, સાંભળો ને.
હા, બોલો, બોલો.
હું બોલતી હતી. હા, અજાણી શક્તિઓમાં વિશ્વાસ કરવો જોઈએ.
એટલે કઈ રીતે જાણી શકે, કઈ રીતે તમે વાત કરવા માંગો છો?
ટોપિક છે, ખબર નહીં.
એટલે અજાણી શક્તિ એટલે પોઝિટિવ એનર્જી નેગેટિવ એનર્જી એમ બીજું કઈ શક્તિ આવે.
હમ્મ, મને જ નહિ ખબર.
શક્તિ મન મન એમ આવતી, અલગ-અલગ.
એ એ છોડો ચર શૌ પ્રાચીન ખજાના, હજુ સુધી પણ કેક દખનાયેલા હશે. તમારું શું કેવું છે?
હા છે જ, તે હશે નહી છે જ, તે કેટલી જગ્યા છે, જગ્યા નથી ખબર પણ છે.
તો ત હવેથી કહી શકો કે છે જ, જગ્યા ખબર હોવી જોઈએ.
એક પદ્મનાભ કરીને મંદિર છે, પદ્મનાભ ભગવાન નું સાઉથમાં
હમ્મ.
અને તે જગ્યા એવું છે, અ ત્યાં આપું છે ને. નાગ પાસવ કેવાય એ, આખું નાગ. પાસો મારેલું છે, એટલે એમાં એવું. જયારે ત્યારે જે પિક્ચર માં ઘણી વાર તમે જોયેલું હોય. પાસમાર નો હોય.
મેં જોયું છે, એમ કે એવું ક સાત દરવાજા ખુલવાના ને, કે આઠમો દરવાજો નઈ ખુલે એવું કઈક છે ને.
એ તો કઈ નથી ખબર, મને પણ એમાં કઈ. જયારે અ સોનું પુ અંદર નાખ્યું હોય. અને પછી એના બાયના બંધ કરીને, ત્યારે મંત્ર યગ્ન ને એવું કરે ને, મંત્રયજ્ઞ કરતી વખતે. એમાં કેટલી કેટલી બળી ચડાવે, એટલે જયારે ખોલું પડેને, ત્યારે તમારે એટલી બળી ચડાવવી પડે. અને એમાં પાછું, એવું હોય કે તમે એ વ્યવસ્થિત રીતે નો ખોલો તો, પછી તમારું મૃત્યુ પણ થાય, એટલે એ રીતે એમ પદ્મનાભ મંદિરમાં પાંચ-છ-સાત મહિના જેવું થઈ ગયું હોય છે, એ અને એમાં સાયન્ટિસ્ટ દ્વારા ખોલવાવામાં આયુ હતું. ખબર અંદર સોનું છે, તમને એની ઈનવીજ જે બગડે નહી તો, આપણને ખબર પડી જાય, અંદર છે કે નહી, એટલે ખબર પડી કે, અંદર સોનું ની છે. પણ જયારે ખોલ્યું ને, ત્યારે એવું થયુ કે, પાંચ જણા સાયન્ટિસ્ટ હતા એ. પાંચે-પાંચ સાયન્ટિસ્ટને. એક જ સરખી બીમારી પેટની બીમારી થઈને, એક જ સરખી રીતે એને મૃત્યુ પામ્યો.
એટલે સરકારી અલ્યા હું કે, જે પેલાનું સોનું ચેન્જ. છે, તો ખરા તમે કીધું ને પછી શક્તિઓ આ રીતની કઈકને, કઈક એવી રીતે શક્તિઓ કવચ તરીકે હોય શકીએ.
પણ મને એવું એમ, મનમાં એવું એમ થાય કે પ્રશ્ન થાય, કે એકદમ સોના પાછળ સાપ જ હોય. કે બી જગત ના જીવજંતુ નહું ખાતા કે પોપટ ની હોય હતો કે, મૂળ નઈ હોય, તો કેમ સાપ જ હોય, કેમ સાપ જ
સાપ ને એવું હશે, એનું કે કહી હશે, આયુષ્ય વધારે હશે કદાચ. કે એના ઈંડા હશે કે કન્ટિન્યુ ઇંડા આપ
એવું તો સૌથી વધારે આયુષ્ય તો કાચબાનું છે તો કાચબો કમ નહીં ખાતો
કાચબો કોઈનું સંરક્ષણ નો કરી શકે ને એમ કાચમાંથી કોઈ બી એન્ડ પકડીને વયા જાય સાપ હોય તેનો ડર લાગે કોય માણસ જાય નઈ જલ્દીથી અને સા અને શાક ને સાપ ને આપણે આમ જોઈએ તો સાપ ને આમ થોડુંક અ એ રીતે જ્વેલરી તરીકે આપણે જોઈ શકીએ કે સાપની મણી હોય તો એ સંરક્ષણ કર તો એવી રીતે આપણે જોએલુ છે ઘણી વાર
હા એવું ખબર નાગીન પેલું સિરીસ હું ખબર ની કથા જોઉં છું કે નાગીન એવા
માણસ બની જાય નાગિન
ઓ બા તો કઈ જબડું એ મેં જોઈ તી વચ્ચે તો એમાં તો ઈરછાધારી મોર હોય, ઈરછાધારુ, પછી એ નોળ્યો હોય ને. તે હોય, પછી ઈચ્છાધારી બાજ હોય, અને મૂકું આવું બધું થોડી હોય, રિયલમાં.
બધું જાત-જાતનું, બધા ઈચ્છાધારી માણસ હોય.
હ, નોનસેસ જેવી બનાવે, સિરિયલ. હ, કોણ જોવા આવી સિરિયલ, મતલબી, જારે સિરિલ હતી.
તો સિરિયલ ના મને પાંચ કે છ ભાગ નીકળેલા છે, એક સિરિયલ ના પાંચ-છ ભાગ નથી નીકળેલા. તેમ છતાં, નાગીને એક-બે-ત્રણ, પાંચ કે છ સુધી નીકળેલા છે.
પણ મેં હાચું કહું, જયારે નવી-નવી ફેમ સીઝન જોય, તો મમ્મી લોકો હાથે. કોઈ નહીં, મને ટાઈમ નહી મળ્યો એટલે.
કોઈ બધાને એટલો ટાઈમ છે કે, આવું સિનિયર જોવાનું.
તો, તો, બોલો આ ટોપિક.
હમ, ટોપિક છે.
શું દરેક વિદ્યાર્થીને નાણાકીય શિક્ષણ ફરજિયાત શીખવવું જોઈએ?
શું કામ
એવું છે. હા, એટલે ફાઈનાન્શિયલ નોલેજ. કે પછી પૈસા નો નોલેજ?
હા.
હલો. પૈસા નું નોલેજ કે, પછી ફાઈનાન્શિયલ નોલેજ કયું નોલેજ?
બંને એક જ થયું ને.
પણ અલગ છે ને, પૈસા પેલામાં એવું હોય કે પૈસા એટલે, ખાલી પૈસા કમાતા કેવી રીતે શીખવડાવતી? ફાઈનાન્શિયલ નોલેજ એટલે કે પૈસા ના યુઝ કેવી રીતે કરવો? ક્યાં? ક્યાં?
મની મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ, હા.
મેનેજમેન્ટ, એમ તો. ડવું જોઈએ, ને એ નવમાં-દશમામાં જ હોવું જોઈએ. કેમ કે, આપણને ખબર પડે કે, આપણે પૈસા. ક્યાં વાપરવા જોઈએ? કેવી રીતે વાપરવા જોઈએ? વગર કામના ખર્ચ ના કરવા જોઈએ. એટલે મની મેનેજમેન્ટ શીખવાડવું જરૂરી છે, કેમ કે જો સાયન્સ લો, તો એમાં એટલું બધું. આવે ના, ખબર નઈ આવતું હોય કે, ના આવતું હોય, મને નહી ખબર, કેમ કે મેં નહી લીધું. કોમર્સ માં થોડું ઘણું આવે બેઝિક આર્ટસમાં તો આવે જ ના, એટલે નવ-દસ જ હોવા જોઈએ, એટલે થું થોડું તો બેઝિક નોલેજ તો હોય જ છોકરાઓને કે ના, આવી રીતે પૈસા વાપરવા જોઈએ, અરે એ એક મેમ હતા કે ખબર ની કોણ એમને મને કીધું કે, આમ પૈસા ના ચાર્જ અહ આપડે કમાઈ એ તેને ચાર હસ્સા ભેજવા જોઈએ કે, એક મહોત્સવમાં માટે એક અહ રીતે બચત કર બચત કરાઈ, સેવિંગ કરવી જોઈએ. પછી એક ઇન્વેસ્ટમેન્ટ માં રાખવા જોઈએ ને, એક નું તો આવું કેવું ઈમરજન્સી હોય, મેડિકલ ઇસ્યૂ એની માટે રાખી મૂકવો જઈએ. એવી રીતે પૈસા ના ચાજ, અહ મીનસ કે મની મેનેજમેન્ટ એવી રીતે શીખવાય છે એટલે કે શોર્ટકટ રીતે
બરાબર છે હા બરાબર છે એટલે એમાં એવું છે કે, મની મેનેજમેન્ટ તો હોવું જોઈએ, પણ તેમા બેકગ્રાઉન્ડ તે હનુમાનચાલીસો નો અવાજ આવે છે.
એ હ મંદિર ચા અવાઝ તે એટલે આને પછી આપડે ફરવા જઈએ.
હા, એટલે એ પ્રમાણે નું આગુ પાછું થાય એ રીતે કર એટલે તો વાંધો નહી.
તમે હું તો હમ્મ
અહ મની મેનેજમેન્ટ એટલે હોવું જ જોઈએ અને તમે કીધું એમ કે પેલા તો પર્સનલ ફાઈનાન્સ વિશે ખબર હોવી જોઈએ પર્સનલ ફાઈનાન્સ છે એ કોઈનું પબ્લિક નથી પર્સનલ ઘણા બધા યુટ્યુબ માં ઈન્ફ્લુએન્જર છે કે પર્સનલ ફાઇનાન્સ શીખવે કે શું શું હોવું જોઈએ એમ તમે પેલા કીધું એમ કે પેલા પોતાનું મોત શોક માટે માટે થોક ભાગ કાઢવો પછી થોડો ઘણો ભાગ અહ તમારે જ્યાં કઈક ગ્રોથ કે તમે કઈક શીખો છો એના લર્નિંગ માટે એના એક્પયન્સ રાખવાનો બીજો તમારા ભવિષ્યની ભવિષ્યમાં શું કરશો એની માટે થોડું ઘણું ઇન્વેસ્ટ કરવાનું અને ઇન્વેસ્ટ મ એ મને મ જે તમારો મ્યુચ્યુઅલ ફંડ છે કે તમારી કોઈ પોલિસી છે
અમુક અમુક કે એસ બી આઈ કે નામ અમાંત મીઠું છે હૈ એસ આઈ પી હા
હ એટલે એસ આઈ બધ એમાં આવી જાય છે અને ચોથો જે તમે કીધું ઇરજન્સી ફંડ ગમે ત્યારે ગમે થાય ત્યારે જે ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમાંથી નોલાવું પડ એટ ઇમજન્સી ફંડરીકે આપડે યુઝ વો થયું અને બધાને ઓલા એ તે આ ચારમાં પર્સનલ ફાઈનાન્સ આમાં મોસ્ટ ઓફ ડિવાઈડ કરવો જોઈએ અને પેલી વાત તો કે પર્સનલ ફાઈનાન્સ છે એટલે તમે બાળકો ને પેલા એજ શીખવવું જોઈએ. કે પૈસા ને ક્યાં કેવી રીતે કેટલા યુઝ કરવા જોઈએ. એ વાપરવાની એ રીતે વપરા પહિ તમે બગાડે નથી કરતા ને હમ્મ બગાટ નથી કરતા ને.
તો પછી આજનો ટોપિક નહી ઓળું કે તમે
તમે તમે કયો ને
હા. સૌ બ્રહ્માંડ માં આપડે એકલાક ખરેખર છે એકલાક ખરેખર આપે છે.
શું?
સો બ્રહ્માંડ માં આપડે ખરેખર એકલા છીએ.
શું બ્રહ્માંડ માં આપડણે એકલા જ છીએ
હમ ત મને દવ લાગે
કઈ એવો અનુભવ તો છે નથી એટલે આપણે કદાચ તો એકલા દઈશું એચ કોઈ બીજા ગ્રહ દ્વારા એ
શું હજી એક વાર રીપીટ રીપીટ કરો તમે એક વાર
એક રીલ જોઈતી એમાં એવું કીધુ તુ કે આપે જે ગેલેક્સી જે બીજી પન છે. એમાં પણ તો હોયાકે ને આપે માણસ હોય શકી એવું કેવું તુ
ના એટલે હોય શકે ન હોય શકે એમધી એવું તો કે છે કેટલા સાત કોટી કેમ કઈક સતન ધર્મ એટલા બીજા ગ્રહો કે આપણે જે કે યુનિવર્સ કે યુનિવર્સમાં શું છે પૃથ્વી જે એને આજુબુ તારા મંડળ બુ્ધ ગુરુ મંગળ જે જે ગ્રહ છે એ આપણો એક યુનિવર્સ છે આખ ગેલેક્સ યુનિવર્સ છે કે ભાઈ
એટલે એવી સાત કોટી એટલે એવા સાત કરોડ અલગ અલગ અલગ અલગ છે એવું સનાતન ધર્મની બુકમાં લખેલું હતું
હ
એટલે હશે ન એવ એવું ન કહી શકાય પણ કોન્ટેક્ટ નથી આપડે ય એટલે આપણને ખબર કઈ રીતે પડે
તો કેટલા મિનટ થ ન થયા તું અજની વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ કરો છો
હું વાત કરું તો આમ મોસ્ટ ઓફ નથી કરતો પણ કઈ રીતે અજાણી વ્યક્તિ આપડા કોન્ટેકમાં આવે છે એનું કઈ રીતે કામ છે થોડો ઘણી એની સાયકોલોજી સમજીએ તો પછી વિશ્વાસ મૂકી શકાય ન મૂકી શકાય એમ નથી કેમકે બધા વ્યક્તિઓ અજાણણી વ્યક્તિને જેમ જ આપડે લાઈફમાં આવતા હોય કે મળતા હોય એટલે વિશ્વાસ મકો તો જ આપડા જાણમાં પહેચાનમાં આવી શકે છે તમારું શું કેવું છે
હું કેવાય સો ટકા ના મુકાય એવું આ વ્યક્તિ કેવું છે ને કેવું નઈ
હમ થોડક તમારે તમારે જાગૃત રહેવું પડે ચટ રાખવું પડે કે આવું હોય શકે કઈ એમ
બરાબર છે તો નેસ્ટ ટોપિક તો તો બીજો કોલ કરીએમાંગરે ઓકે
પણ અવાજ નહી આવતો ત મને હનુમાન ચાલીસા નો
હા આવે છે એટલે જ તે કું છું
તો પછી રવા નઈ આવે
ઓકે તો ચાલો એમ કરીએ